હલો. હલો કેમ છો મજા માં. હલો કેમ છો મજા માં.
હા બસ મજામાં તમે કેમ છો.
બસ પણ ત કે લ બહું દિવસ થી વાત નથી તો તમને ફોન કરો
ના ના સાચી વાત છે. ઓફિસ ને કોલેજ બંને કેવુ ચાલે છે તમારે
અત્યારે તો બસ બંને વસ્તુ એક સાથે મેનેજ કરી રહી છું. થોડું મુશ્કેલ છે પણ ધીમે ધીમે ટેવ પડી ગઈ છે.
બરોબર.
દિવસ હ દિવસ પર કામ કર પડેલ પછી સાંજે કે રાત્રે પછી અભ્યાસ
બરોબર છે, થોડું મુશ્કેલ છે ને પણ આ તો
હ.
હું એજ વિચારી રહી હતી કે પેલા નોકરી કરું કે પછી આગળ અભ્યાસ કરું
એ તો એ વાત તો છે કે હોય છે. કે શું કરવું જોઈએ તમે શું વિચાર્યું?
એટલે હજી તો કઈ વિચાર્યું નથી, પણ મારા મમ્મી પપ્પા મને કે છે કે ત તું અનુભ અનુભવ મેળવી લે પછી માસ્ટર્સ કરજો એક વાર ત નોકરી કરી જો તણ કે એવું લાગે છે એનો અનુભવ લઈ લે પછી તું એક માસ્ટર્સ કરજે.
એ વિચાર પણ સારો છે, એમ કે અનુભવ કરવાથી આપણને શું થાય? એક બાજુ વિશ્વાસ પણ વધે પણ પછી તમે અભ્યાસ સરળી રાખ
હા પણ મને છે ને આમ ડર લાગે છે કોય નોકરી શરૂ થઈ જશે અને પછી મને નથી લાગતું કે મારાથી અભ્યાસ થાય. કે કદાચ એવું પણ થાય કે મને અભ્યાસ માટે સમય જ ના મળે કારણ કે ન નોકરીમાં આજકાલ કેવું હોય છે. કે ગમે ત્યારે તમને ઓવર ઓલું કરાવે ઓવર ડ્યુટી કરવાનું આવે કેવું કામ આવે છે, શું આવે છે, એના પર પછી ઓલું રે એટલે મને એવું લાગે છે કે પછી એવું ના થાય કે મને અભ્યાસ માટે સમય જ ના મળે.
એ સાચું છે પણ કેવું થાય કે આજકાલ તો ઓનલાઈન કોર્સ પાટાઈમ ડિગ્રી ના પણ ઘણા બધા વિકલ્પો છે તો તમે એવું કઈ વિચારે?
એટલે સાચું છે, એ તમારી વાત તો સાચી છે ને પણ જોયું તો છે કે ઘણા બધા વ્યક્તિ ગલ્પો છે. પણ ઘણા લોકો નોકરી સાથે છે, ને એમ બી એ અથવા અન્ય કોર્સ પણ પડે છે એવી રીતના મેં એ વસ્તુ જોઈ છે.
હા કેમ કે આજના સમયમાં આમ સત શીખવું રહવું છે ને બહ જરૂરી થઈતું છે. ખાલી ને માત્ર ડિગ્રી થી કશું પૂરતું નથી.
બિલકુલ એ બસ તો તમારી સો ટકા સાચી છે, હવે તો દરેક કંપની છે ને સ્કીલ્સ પર વધુ ધ્યાન આપે છે. એટલે ખાલી ડિગ્રી પૂરતી ના હવે આપે આપડી સ્કીલ્સ પર જ કામ કરવું પડે. સ્કીલ્સમાં પણ કેવી હોય છે આમ કે તમારી પર્સનલ સ્કીલ્સ પણ વધારે ધ્યાન આપવું પડે તમારી પ્રોફેશનલ સ્કીિલ પર પણ ધ્યાન આપવું પડે છે એટલે તો જ જોવામાં આવે છે
હા કેમકે કોમ્યુનિકેશન સ્કીલ છે કે ગ્રુપમાં કેવી રીતે કામ બધી સ્કિલો અત્યારે બઉ મહત્વ ની થય ગય છે
હા એજ તો અત્યારે જે રીતનું ઓફિસ કામ ને થાય છે. પ્રમાણે આ બધું જ એવું છે તારીફ તમારી ઓફિસમાં પણ શું એવું જ છે.
હા મતલબ અત્યારે એ રહું છે તો અમાંત્યાં સુધી નવા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવે કેનાથી કેવું થાય કે એ લોકો શું ઝડપ થી શીખી શકે.
બરોબર. ખ તો બી ખુબ સારું છે મને લાગે છે કે અનુભવ વ્યક્તિને આમ ઘણું બધું વધુ પરિપક્વ બનાવે છે, એમ
એ એકદમ સાચું કેમ કે શરૂઆતમાં તો ભૂલો થાય પણ એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે.
હા જો મને મારી મતલબ મને આમ સારી કંપનીમાં નોકરી મળે ને તો મારી. અચ્છા તો એવી જ છે કે હું ચોક્કસ પેલા જ કામ શરૂ કરુ હુ તો શું કે મને એ પ્રમાણે અનુભવ. પણ મળે અને પછી મને ખબર બી પડે કે મારે. નોકરી કરવાથી ચાલે છે કે પછી આગળ અભ્યાસ બી કરવો જોઈએ એમ
હા અને એની સાથે છે ને કોઈ સર્ટિફિકેશન કોર્સ પણ કરતી ર છે તો એને કેવું કેવું તમને ભવિષ્યમાં ખુબ કામ આવશે
હા એ વાત બી તમારી સો ટકા સાચી છે કે જોડે જોડે આવા કોર્સ પણ કરવું જોઈએ શરૂઆતમાં ભૂલો થઈ જાય પણ પછી તો આમ ધીમે ધીમે થઇ જાય એટલે હું એવું વિચારું જ છું કે ખાસ કરીને આમ તો આઈટી છે ડિજિટલ માર્કેટિંગ છે સાયબર સ્યોરિટી છે પછી ડેટા એનાલિસ્ટિકસ છે આવા બધા ક્ષેત્રો છે કે જેમાં તમે જેમ કીધું કે સર્ટિફિકેશન કોર્સ હોય તો એ કરવા જો એટલે હુ પણ જોવું જ છું આમાં કે જેમાં સારું લાગે એમાં હું કરું એક વાર
સાચી વાત છે કેમ કે આજકાલ છે ને ટેકનોલોજી ખુબ ઝડપથી એમ બદલાઈ રહી છે તો આપણામાં એ બધા બદલાવ લાવવા જરૂરી થઈ ગયા છે તો જ આપણે આટલા આમ સ્પર્ધાજનક જમાનામાં આપણે જીવી શકીએએ
હા એ વાત પણ સાચું ક્યારેક તો મને લાગે લાગે છે કે માત્ર માર્ક્સ થી કશું થતું જ નથી માર્ક નું કઈ એટલું બધું મહત્વ જ નથી
બિલકુલ નહી તો માસ્ક મહત્વનો છે પણ પ્રેક્ટિકલ નોલેજ પણ તમારામાં વધારે હોવું જોઈએ તો અનુભવ વધુ હોતા છે
સાચી વાત છે તો તું ઇન્ટરવ્યુ માટે કેવી રીતે તૈયારી કરતી હતી
મે છે ને સોથી પેલા તો મોક ઇન્ટરવ્યુ કર્યા પછી મારું કોમ્યુનિકેશન સ્કીલ છે એ બધું વધારે મેં સુધારીયું અને કંપની વિશે પહેલેથી માહે માહિતીઓ મેળવી લીધી એવી કંપનીયો માં ઇન્ટરવ્યુ આપવા જવું હોય તેના વિશે આપણે બેઝિક વસ્તુ બધી પેલા જાણી લેવાની પછી મોપ ઇન્ટરવ્યુ મેં બધા વધારે એનો પ્રયત્ન કોમ્યુનિકેશન સ્કલ તો આપણે યુટ્યુબ છે કે એવી બધી એપ્લિકન પછી મે એમ શોખીયું ધીમે ધીમે કેમ પ્રોફેશનલ કેવી રીતે વાત થાય છે કેમાં કયા કયા મારે સુધારો લાવ્યો છે એવી રીતે મે મારે કોમ્યુનિકેશન સુધાર્યું
બરોબર, આ તો મતલબ ખુબ ઉપયોગી ટીપ્સ છે. આ રીતે કરીએ. તો સારી વાત છે કે એ માટે જલ્દી તૈયારી કરી શકીએ આપણે.
હા, અને સૌથી મહત્વની વાત એ છે કે એ વિશ્વાસ ક્યારે નહીં ગુમું
હા એ વાત છે ક્યારે ઇન્ટરવ્યુ માં મારે એવું થાય છે કે હું નર્વસ થઇ જઉં છું
તો શરૂઆતમાં તો બધાને એવું થાય પણ તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરતા રશો ને તો તમને વધારે આત્મવિશ્વાસ આવશે પછી તમારો ડર ધીમે ધીમે જતો રહેશે
હમ સાચું કયું હવે હું થોડું જ કરીશ હવે હું દરરોજ થોડો સમય સ્કીલ્સ ડેવલપમેન્ટ માટે ફાળવીશ
હા અને તારો સારો નિર્ણય છે જેમ કે આજે રોજ થોડું થોડું શીખવાતી છે ને લાંબુ ગાળ આગણને છે બહુ ફરક પડે
હા તારા માટે સફળતા માટે સૌ મોટું રહસ્ય શું છે
મારા મતે તો આપડે એમ જોવું ને, તો આપડે છે ને એક વસ્તુ બજાર શ સતત મહેનત કરતી રહેવી જોઈએ. એ, ધીરજ થોડી રાખીને તો અ નવી પ્રષણ શીખવાની ઈચ્છા મ કે મેં તને કે કોમ્યુનિકેશન માટે બો પ્રયત્નો કર્યા હતા. તો એની સાથે મહેનત મહેનત તમે સતત કરતા રહો ને તો તમને ધીરજ રાખા હતી. પછી તમને છેલ્લે લીધું તમારું જોઈતું ફળ મળે જ છે.
હા, એ વાત તમારી એકદમ સાચી વાત છે. હું પણ એજ માનું છું કે આમ જીવનમાં ત્યારે ભલે તમે ગમે તેટલું કમાવા માંડે, જો પણ શીખવાનું બંધ ના કરવું છે. અગર તમે શીખવાનું બંધ કરી દેેશો, તો પછી તમારું આગળ તમારુ ગ્રોથ નહીં થાય.
હા, એકદમ સાચું. ને કે જે લોકો બદલાવનો સ્વીકાર કરે છે ને એ લોકોમ જલ્દી થી આગળ વધી શકે, બધું નવી નવી વસ્તુ શીખવાનું પોતાના અંદર થોડા બધા બદલાવ લાવવા, એ બધા બદલાવ લાવી શકે ને. એ લોકો ઘણું બધું આગળ વધી શકે છે.
સારું થયું કે તે મને કોલ કર્યો, આવે. તે આજે આમ તારી સાથે આમ આવી વાત કરીને તો હવે મને ઘણી બધી પ્રેરણા મળી. અને હવે હું વિચારું છું કે હું મારા ઇન્ટરવ્યુ માટે તૈયારી ચાલુ કરું. તે જે પ્રમાણે મને ટીપ્સ આપી એ પ્રમાણે હું ઇન્ટરવ્યુ માટે તૈયારી કરવાની ચાલુ કરું અને બધી કંપનીમાં નોકરી માટે અપ્લાય. કરું અને પછી ઇન્ટરવ્યુ આપ અને પછી જોવું અનુભવ લઉ કેવો થાય છે, અને પછી વિચારું કે, ભાઈ, આગળ મારે માસ્ટર કરવું કે ના કરવું જોઈએ.
મને પણ આમ ખુબ આનંદ આવ્યો કે મારી આવી વસ્તુ તમને સમજે. આવી ચર્ચા કરવાથી તમારા માટે એક નવી દિશા મળે છે.
હા, અને હવે હું મારા કરિયર માટે આમ યોગ્ય પ્રોપર પ્લાન બનાવીશ એમ. તો મારા માટે બી ઘણું પ્રેરણારૂપ થયું.
ચોક્કસ, ઓલ ધ બેસ્ટ તમને એના માટે. અને ત વાત માટે જરૂર હોય. કે કોઈ બી હેલ્પ જોઈતી હોય, તો તમે મને ગમે ત્યારે ફોન એવું હશે ને, મે તને જે કોમ્યુનિકેશન માટે જે કીધું ને વિડીયો એ હું તમને છે, ને મોકલી આપીશ.
ચોક્કસ ચોક્કસ મને જયારે એવું લાગશે, ને હું મારું પ્લાનિંગ કરીશ ત્યારે મને જયારે પણ જરૂર લાગશે ને એટલે હું તને છે, ને ચોક્કસ ફોન કરીશ. પણ તું પણ તારા કામ ન ધ્યાન રાખજે કારણ કે અત્યારે ઓફિસ કામમાં પણ. એટલી બધી સ્પર્ધા, હોય છે, કે પછી કોઈ નવું આવીઈ જાયને નવા કામ શીખીને આવે. આપણે નોકરી મળી ગયા પછી પણ નોકરી જાળવી રાખવી ભી બહુ, આપણા માટે ટોફ થઈ જાય છે, અઘરું બની જાય છે.
હા, એ વાત સૌ ટકા સમજી કે, કોઈ નવા નવું શીખલા હોય તો પણને એવું થાય કે એ લોકો આપડી જગ્યા લઈ શકે છે.
હા, સરળતાથી કોઈ પણ આપડી જગ્યા લઈ શકે છે.
સારું થયું તમે મને આ વસ્તુ સમજાવી.
હા, અને સારું થયું કે તમે મને મારા કરિયર માટે યોગ્ય પ્લાન આપ તો હવે હું પ્રમાણે બનાવું. અને મને જયારે એવું લાગશે ને, તો હું તમને ફરી ફોન કરીશ ચોક્કસ.
ચોક્કસ, ચોક્કસ. હા, ગમે ત્યારે તમે મને ફોન કરી શકો છો.
ઓકે, ઓકે. સારું, ચલો આવજો. હા.